હલો! હલો! શું કરો આમિતભઈ? હમ શું કઈ ક્યાં રો છો તમે?
હમ, જુનાગઢસ
જુનાગઢમાં કઈ બાજું?
કાલવાસ
એમ છે કાલવાસો ત્યાં શું કરો? ફાર્મસી કેટલામ રહ હાલે હ શું ક એવી છે તમાર પેલા એને
પહેલા યાર માં બી જે પી ઓર્ગેનિક કેમેસ્ટ્રી ને ઇન્જિનિયરિંગ
હા, જીનર એમ શું બસ એમ શું ચાલે?
કઈ નહી જો હમણાં એક્ઝામ આવશે સેકન્ડ સેમની
હ
પછી ઘરે જાઉ
હા, એવું સે ક્યારે છે એક્ઝામ?
એક્ઝામ સાત તારીખે મંગળવાર.
હા, શું વાસવાનું એમ કેવું ચાલે? હ પડીને અને હ બઉ દિનમાં છું અત્યારે તો બી એસ સી કરું. સુના હા હા હા હું મચરમ બાજુ તમે કાઢવા માર ને ને
હ વધુ રમ હ વધુ મધુરમમાં તો માર કાકા રહે
કઈ બાજુ?
મધુર મામાદેવ પેલા આવે ને સાકાર રેસીિડેન્સમાં યે રે મા
હા, એવું છે.
હ મારા ગામ નો કેવલય છે એ બાજુ રેવા આવ્યો ને
હા હા એ હા એ મારે ભેગું જ ભને હા હા,
હ
બસ
હવે
શું બીજું શું ચાલે?
હમણાં એક્ઝામ છે હવે પાસ થઇ જાય તો હારુ.
હા હા આવો બાજુ તો રખડીએ. હા અમારે તો એક્ઝામ પૂરી થઈ ગઈ.
વરસાદા જ બ‌ઉ છે બે દીધાથી.
હા બે દિવસ થી બહુ વરસાદ પડે છે
હમ હા ગા છોવી કલાકમાં આગાહી આપ પી છે આપડા જુનાગઢ ને પોરબંદરમાં
હા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બહ તા બહુ આગાહી આપી.
હા એક્ઝામ પતે પછી જાય આપડે
હા તે વાંધો નય હું તમને ફોન કરી પછી જાય આપડ ગિરનાર બાજુને
હમ
હ રખડ સુ થોડાક દિવસ
હમ
હમ
તમારે તો અત્યારે સેમ ચાલુ થઇ ગયો હે ને
હા અત્યારે તો સેમ શરૂુ થઈ ગયું છે બીજું સેમ લેક્ચર શરૂ થઈ ગયું પછી પ્રેક્ટિકલ હજી નથી સરૂ થયુ હજી વાર છે થોડી
હમ હા રસ્તા ઉપરને ધ્યાન રાખજો હમણાં બહ કેસ બને ગટર પર
હા હા સુનાું જુનાગઢ પાહે બવ કેસ બને રસ્તા ઉપર
હમ
હમણાં મેં બે ત્રણ હમણાં થોડી વાર પેલા રીલ્સ જોઈ હતી મેં ગટરામાં એક ભાઈ અને એક બાઈ પડી ગયા હતી એક ભાઈ ને બહુ માથામાં લાગી ગય
હા સોમાહામા દેખાય નહી ખાડા
હાા પાણી જાતું હોય ખાડા બાડા દેખાય ને પછી એમા ગરી જાય લાગે ખુબ
હમ
શું બાકી એમ શું ચાલે બીજું
કઈ નઈ હવ એક્ઝામની તૈયારી ચાલુ છે
હા
તમારે
અમારે કાઈ નહી બસ અત્યારે સેમ સાલું છે કોલેજ જાય કાઈમિ બસ આવવાનું બાર થી બે કોલેજ હોય કોલેજ જાય એ
હમ હમ
કોલેજેથી પાસા આવીને
હમણાં તો કઈ ન હોય ને
હા હમણા તો કાઈ ના હોય હજી પ્રેક્ટિકલને વાર છે પ્રેક્ટિકલ થયા પછી બધી
હમ
પછી પછી શરૂુ થાષે પાછુ
કોણ કોણ છે તમે ન્યા
અમે હા હા રૂમ રાખો
હમ
આયા મે ચાર પાંચ જણા છે. અમારે ભાડું ચાર હજાર
હમ. મારે એમ ન્યાંથી આધુ પડી જાય નગર તો હાલે રૂમ રાખીને
હા ન્યાથી તાર બો સુટું પડી જાય કોલેજ બો સેટી
હમ એટલે
હમ.
હું આયા પીજીમાં જ રવ
હ પીજી મા કઈ બાજુ
હું કાળવા ચોકમાં
હ શું પીજી નામ હ પીજી નું નામ હુ?
શ્યામ.
શ્યામ બોઈઝ હોસ્ટેલ એમને
હમ.
હા એ જોઈ ગલ તો સે મે
હમ હમ.
હમ.
મારા ફ્રેન્ડુને છે, એટલે હું પછી પેલા ઓમ પીજીમાં હતો ત્યા મને ફાયવું ની જમમાનોને
હા હ.
પછી આંયા હોય આયો
એવું છે.
હમ.
નહી એમ તો અહીયા સારું હશે વાંધો ન મારા ફ્રેન્ડ રે થોડાક
કોણ છે?
પ્રતિક બરાને સોલંકી શૈલેસ ને ઓરખતા હશે
હા પ્રતિક ભાઈ તમારે હારે જ હતો ડી એમ બારડમાં
હા એ
સોલંકી સય સહેલેસ હા ઇ છે.
કે હતા બાવરીમાં સારો આવશે વાંધ શું પૈસા શું લે?
હમ.
પૈસા કેટલા લે ત્યાં?
અહંયા પેલા હતા બેતાલીસો અત્યારે હવે પિસ્તાલીસો કરી દીધા છે. હ
હા હા. તમારે રૂમ રાખી તો સારું તમારે કોલેજ બાજુ ક્યાં હોય મળતો હોય તો
હા થોડુંક જાણ કરીશ ને આ એક હોસ્ટેલ છે, ભાઈની બાજુમાં જ છે. નાય પિસ્તાલીસો જ લેય પિસ્તાલીસો ત્યાં ઓરું પડે ત્યાં જવાય જવાય
હા ત્યા જ ત્યા ઓરું તમા ટિકિટ ભાડું કઈ દેવું નય
હમ અયથી પછી કઈ રિક્ષા ભાડું દેવું એને કરતા જમવાનું જમવાનું જમી જ લેવાનું મોડું થઈ જાય તો અયા જમવાનું ના થાય બપોરે
હા પશુરાતે એવું જ હશે ને જમવાનું હા હા ત્યાં હોય જાય બાજુ સારું છે.
હમ્મ ઓરું પડે એટલે સમે
હમ્મ
હ કેસ કે જમવાનું હારું આપે
એ બાજુ તો આદર્શે છે ગવર્મેન્ટ છેે તો
હા એ બાજુ ગવર્મેન્ટ છે આદત હા
હા એનું કવું છે બીજી એકઈ છે ત્યાં
એ તો મને ને ખબર જોવા જ આવીવી પડશે મારે.
હા એ છે જોય હોય સારું હોય તો ત્યાંવાય બાકી
હા હ અમારે અં ગર્લ્સ માટે છે સુવિધા બોઈઝ માટે તે નથી.
હા.
ઘર્ષ માટે હું સારું સારું બધું. રૂમ ને બધું બહુ સારું છે પણ અમારા માટે કઈ નથી.
એવું છે કેવાય ને પ્રિન્સિપલ સરને કે. પ્રિન્સિપલ સર ને કેવાય ને કે અમારે ક્યાં રહે.
એ શું કરે હવે રેતું નથી તો શું કરે.
તમારે બહ છે. શો કે.
હા દોસ્તારો જાતા હોય એટલે વાંધો ના આવે ગાડી માં હો જાય.
ભાગે હોય સારું બાકી તો બહ ઊઘું પડી જ ત. પૈસા ભરવાનું પીજી ના.
હમ્મ
શું બાકી વિત સારું.
હા ઓ મારે સારું છે તમારે શું ચાલે.
હા બચવા માટે સારું સારું.
હમ્મ
હય એક બીજું દિવસ જાય સાટશનકર ગિરનાર.
એક્ઝામ્પલ.
હા એકજામ પછ ફોન કરજો આપડી જ. એક દિવસ આખો દિવસ ગાઠીને ચટા સા જી બી
હા. અરે તો અત્યારે વેકેશન તો પૂરું થઈ ગયું છે.
હા મારે વેકેશન પૂરું થઈ ગાય મારે ત્રીજું સમ શરૂ થઈ ગય ને ક. હવે અમારે દિવાળી દિવાળી પછી કે દિવાળી પેલા એક્ઝામ આવશે હવે તો.
એટલે દિવાળી માં જ આવશે લગભગ એટલે દિવાળીનું વેકેશન પડશે પાછું.
હા દિવાળીનું વેકેશન પડશે દિવાળી પછી આવશે લગભગ.
એવુ છે. એ તો આવી તમા જુનિયર આવી ગયા છે ને.
નઈ વાત એડમિશન લેવાઈ ગયા ત એડમિશન ચાર ચાર રાઉન્ડ પૂરો થઈ ગયો હવે. બસ આવશે હો થોડાક દિવસમાં.
હમ્મ એવું છે. અમારે હજી નથી આવ્યા પાછું આ ખેલે મોડું જ થાય છે ફોર્મ.
હમ્મ
ફર મશીનું.
આ વખતે મોર ને.
હમ આ વખતે પછી નીટની એક્ઝામ મોડી લેવાની.
હા હા એટલે મોડું એડમિશન પછી મોડા થશે આ વખતે પણ.
હા.
હમ.
બાહું દિનમાં તો ઘણા દોસ્તારો છે મારા.
હા હું નામ છું.
કાર્તિક ઘોડા અને. પ્રગ્રનેસ ને બધી .
હા એ કાર્તિક ભોળા મારા રૂમમાં જ હતો .
હા હા.
બોલો બીજો કયો તમે નામ લીધું. હા ઈ ઓલો આછો ઈ હા પમળાઈ ગય.
હા હા.
પ્રગ્નેશ.
હ એ બધી અમારે ભેગા જ હતું.
હમ જતીન તો અત્યારે ડીએમ બારડ માં વ્યો ગયો છે.
હા એ તો અત્યારે નીકળી ગયો ને ને પેલા શેમાં કેટી હતી.
હા પ્રાઈવેટ છે ને એટલે વાંધો ના આવો.
હમ.
હા. શું ચાલે બાકી મજામાં બધું?
પ્લાન કરીએ ગિરનારનું.
હા ત્યાં બી પ્લાન કરી ત્યારે તમને ફોન કરું પાછું તો.
હા તો વાંધો નહી આવજો ફોન કરીશું તમને. એ હ ગુડ નાઇટ.